હેલો
હલો
હેલો ભાઈ બો કેટલા દિવસ ફોન કર્યું હું તો વાથી નહી જોયા પટા કેમ છે બધું
અડે ભાઈ સારું છે મજામાં ગણા બસ એકદમ મજામાં તમે બધા કેમ જે જે હમ જ જી કેવા છે અને મારા બને જ તો શું કરે છે
અહિયાં બધા એકદમ મજામાં છે તારા જીજા જીજા તો હજી ઉઠતા નથી આજે સંન્ડે છે ને તો આરામથી ઉઠ શું તે અને રોહન અને રિયા તો પોટ પોતાની પોતપતા પોતાના ફોનમાં જે વ્યસ્ત હોય છે આખો દિવસ મને તો એમ થા કે આ લોકો ન લગ્ન ના થઈ જશે તો પણ ફોન સાથે જ કરશે હે તું બોલ રાજકોટમાં કેવું છે ઠંડી ગરમી કેવું છે ત્યાં
અિયામાં તો બહુ તો હમણા બુ જે વકાલત છે બાપોર ના ભાગે તો બહાર નિકાલ દેજે નહીં તે આટલી ગરમિશ છે. પણ સાંજે સરસ ઠંડો પવન આવે છે. બા બાપુજી એકદમ મજામાં છે. બા હમણાં જે તારો વિચાર કરતા તે કે ભાવના ન ફોન નથી આવો કેટલા દિવસથી.
હમ્મ, અરે મને ખબર જ હતી. વો તો બે દિવસથી વિચારતી તી પણ અહીંયા મુંબઈમાં નખરા કેટલા હોય. છે તને જાનું છું પણ પેલા કચરા પોતા આવે પછી દૂધ વાલો અને પછી રસોઈની તૈયારી આખો દિવસ ક્યાં નીકળી જશે ખબર જ નથી પડતી. બા એ મારા ચરણ સ્પર્શ કરીને સુવાર્તા કેવું છે એમ મુ
બાનું સ્વાસ્થ તો બરાબર બાવ નું સ્વાસ્થ તો બરાબર છે. પણ તેમના ગોળતા નું દુકવાણુ ફરીથી ચાલુ ડોક્ટર શાહ પાસે લઈ ગયો તો ગઈ કાલે તા મને કીધું છે કે થોડો ચલવાણું રાખો પણ વધારે વજન ના ઉછવાકો. ઉછક પ બાપુજી તો એકદમ ફિટ છે. દરરોજ સવારે ડ્રેસિંગ જાય છે. અને આખી વધુનો ધ્યાન રાખે છે.
ડોક્ટર શાહની દવા તો બવ સારી આવે છે બે એક થી જેને દીવા નિવટ લે. પછી એ દુખાવો વરસે તો હેરાન થશે. અચ્છા ભાઈ મને એ બોલ કે આલ્યા પેલી રમેશભાઈની છોકરી ના લગ્ન ના શું થયું? એ લોકો લગન ક્યાં રાખશે છે, અમદાવાદ કે રાજકોટ?
એ બના તે પણ જોરદાર વાત યાદ કરવાય. રમેશભાઈની છોકરી પેલી નિમિષા તેના લગાણી તો આજ જે નક્કી થયા. વડોદરાના એક સારા ઘરમે થાય છે છોકરો સોફ્ટવેર એન્જિનિયર છે અમેરિકામાં.
એમ.
હા રમેશભાઈ તો આખા ગોરા ગોરા થઈ ગયા છે ખુશીમાં. કણ ખર્ચ સોવો કરવાણાં અ છે આ એ લોકો ડેસ્ટિનેશન વેડિંગ કર્યું છે ઉદાપુરમાં
ઉદયપુરમાં અરે બાપ રે ત તો એટલું બધું પૈસું ક્યાંથી આયવુ પેલા તો બહું તે જીનગાની વેતો હા હવે તો બધાને દેખાડો કરવો જ છે મને તો આ બધા ફેશન ગમતા જ નથી સાદા લગન કરો લોકોને જમડાવો અને આશીર્વાદ લો હા ઉદયપુર ની જેમ પૂરના જમાના તો ખાલી પૈસાનું દુવાણ જ થાય છે
તમે પણ સચી વાત કહી પણ હવે નો જમાનો અલગ છેને છોકરા છોકરીઓ ન આવો જ ગેમ છે અમાને પણ કનકુટરી આવશે તો હું તામણે ફોન કરીશ તમે બધા પણ આવજ્યો રાજકોટ થી સાથે જ જશું અમે બધા
હમ હા આઈસુ જો ખર્ચા જે રમેશભાઈ જુના સે પડોશીઓની છે આપરા એમ ત્યાંથી જાય તો સારા ના લાગે પણ મણે તો મારું આખું શરીર દુખાવો માંદે છે
રાત્રિ ની
ટ્રેનમાં જો એસી કમ્પાર્ટમેન્ટ હોય તો હું આવી શકિ કે બાકી આ બસમાં મારાથી નહી આવાએ મારા કમર નું દુખ ખાય ઉપડી જાય છે
અચ્છા યાર તારી દુ દુકાન નું કેવા ચાલે છે એ વર્ષમાં ચોમાસુ સારું હતું તો માર્કેટમાં તેજી છે કે નહીં
માર્કેટમાં તો હમા મંદી જ છે
હા
મંદિ ચાલે છે બના લોકો પેસા કે નથી ગ્રીક આવે છે પણ બુ હેરન કરે છે અમુક વારતો એમ થાય કે દુકાન બંધ કરીને ઘરે બેઠી જાઉ
થોળુ બોલ થોડુ
આખુ પરિવાર ચલાવવાનું છે છોકરોની સ્કૂલની ફીસ ભરવાની છે દુકાનનું ભાડું વધી ગયો છે.
ઓરો ધીરજ રખ ગંગા મેં તો આવ તુ ચાલતા જ કરે કદી તેજી તો કદી મંદી તારા બાપુજી પણ ત્યાર દુકાન ચલવાતા ત્યારે આવું નથું થતું હતું મને યાદ છે એક વાર દિવાળી પર બિલકુલ ગિરાવતી નથી. તો પણ બાપુજી એ ધીરજ ના ખોઈ પછીના મહિના આટલો બધો ફાયદો થયો કે બધું બરાબર થઈ ગયું તો મહેનત કરતો રે ભગવાન બધું શરીર કરે છે.
હા એ વાત તો સાચી છે તારી બાપુજી ના શીખમે નામહ બો યાદ આવે છે અચ્છા જીજા જેનો બીજનેસ શુ થયું તમે પેલું નવા પાર્ટનર રાખ ખો હતો એ રાખો કે નઈ
અરે ના રે ના એ પાર્ટનર તો ફ્રોડ નિકલ્યો. સારું થયો મારા જીજા જીજાની ને તણા પર જલ્દી વિશ્વાસ ના કર્યો તાના જૂના રેકોડ્સ સારા હવે તારા જીજા એકલા જે બિઝનેસ સંભાળે છે થોડું ધીમે ચાલે છે પણ શાંતિ છે ઘરમાં શાંતિ હોય જે મુ વાત છે પૈસો તો આજ છે કલ નહી થી
સાચી વાત છે અચ્છા બના આજે સંન્ડેમાં શું બનાવાનું છે જમવામાં મુંબઈ માં તો ક ચોરી અને વડાપાવ મજા ની મલે કાર્તિક કાર્તિક હસ્ત તો તી અહીંયા બેક
કાર્તિકીને એક ચટ્ટુ મારો
લે તુ માર કાર્તિક કા
અરે અરે આજ દાલ દાલ ભાત શાક અને શાક મજા પણ મીઠા મે આજ હું આમરસ બનાવાલી છું તારા જીજાજીને ગઈ કાલે જો મસ્ત એટલે ભાંજો
તારે કાલે
રીયા ને તો આમરસભૂ ભાવલ છે તું બોલ? ક્યા મામી મામા હા. શું બણવાય છે? શું ભણવાય છે?
અહીંયા તો આજે રાજકોટમાં બોપોરમાં ઊંડિયા અને પુરી બનાવાના છે જીગણા સવાર સવારથી બનાવવામાં બેઠી ગઈ છે સાથે પેલું ગાયલું મુગ દાલનો શ્યારો પણ બનાવાનો છે. તમે બન બને તો હમજા તમે તે સુતી ગયું છું.
વાહ ઊંધીયાણ
વાહ ભાઈ.
એ પણ ગરમીમાં તમે લોકો રાજકોટવાળા ભૂ બોકડો છ કે ગરમીમાં તો છાશ અને ખીચડી ખાવાય તમને બધો આવે બારે ખાવું છું તળો પછી પેટમાં દુખવા માંડે. જીઘણાને કેજે કે થોડા આડુ બને રે વધારે નાખે જેથી પાચન સારું છે.
હા હા.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
જીગના તું બહુ બધ ધું અવર નાખે છે. તને તો ખબર જ છે રસોઈમાં કેટલી પકી છે. અચ્છા તારું પેડુ છોકરું રોશન તને નવી જોબમાં કેવું ચાલે છે? તેની પેલી કંપ બદલી કે હવે જે ત્યારે જ છે?
અરે ઓહનનું બધું સારું ચાલે છે.
તું છે. આ પાગલ થઈ ગઈ છે ગાંડો છે.
ગાંડો છે એ તો ગાંડો છે
તારે
મે તારે પાસે દસ મિનિટ પાછી કોલ કરું છું
ઠીક છે કઈ વાંધો નહી
ઠીક હ જય શ્રી કૃષ્ણ ભાઈ ટેક કેર